અવાજ આવે છે તમને. હા નમસ્કાર. તો આજે છે ને આપડે એક બહ સરસ વિષય પર ચર્ચા કરીશું જે છે પ પશ્ચિમ ભારતના લોકો ન ખોરાક શું હોય એના પર
હા આ વિષય ઘણો મોટો અને રસપ્રદ છે,
હા, પશ્ચિમ ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર ગોવા અને રાજસ્થાન જેવા રાજ્યો આવેલ છે
હા, દરેક રાજ્યનું ભોજન પદ્ધતિ બધું અલગ હોય છે.
હા, એ તો તમારી વાત સાચી કે ભૂગોળ છે હવામાન છે અને ખેતી પ્રમાણે ખોરાક માં પણ ફરક જોવા મળે જ છે,
હ કેટલાક વિસ્તારોમાં ઘઉ
હા અને આમ જોવા જઈએ તો કેટલાક વિસ્તારોમાં બાજરી અને જુવાર વધારો કે
ઘણા સ્થળોમાં રોજના ભોજનનો ભાગ હોય છે,
હા રોટલી ઘણા ઘરોમાં તો રોજ બનાવવામાં આવે છે,
હ ને બાજરીનો રોટલો પણ ઘણો પ્રસિદ્ધ હોય છે
હા રોટલે રોટલા સાથે શાક દાળ અને છાસ લેવામાં આવે હવે ને
હા છાસ ગરમીના દિવસોમાં ખાસ ઉપયોગી ગણાય છે
હ દાળ શરીર ને આમ જરૂરી પોષણ પણ આપ ભેના જોડ્યા જોડ્યા
હા કટ કોઈ પન રોગમાં લેવામાં આવેય છે
હા મગ ચણા તુવેર અને આમ મઠ જેવા કઠોળો ખાવામાં આવે છે અચ્છા
હં તમે જે બોલ્યા એ બધા જ પ્રોટીનના સારા સ્ત્રોત ગણાય છે
હા એ તો છેજ ને શાકભાજી પણ રોજ ખાવાની એક પરંપરા તો છે જ
હા શાકભાજી જેમ કે બટાકા રીંગણ ભીંડા અને દૂધી ઘણા ઘરોમાં બનતી જ હોય હો છે
હા ટામેટા અને ડુંગળીનોો પણ ઘણો ઉપયોગ થાય છે આપડા ઘરે
હા ને આમાં આપણેે લીલા મરચાં નાખીએ સ્વાદ ઉમેરવા માટે
હા લસણ અને આદુ પણ રસાયણ એક મહત્વપૂર્ણ ભાગ છે
હા જીરું રઈ અને મેથીના દાણા વઘારમાં વપરાય છે
હમ હળદર રંગ અને સ્વાદ બંને આપે છે જોડે જોડે
હા ધાણા જીરુ નો મસાલો પણ ઘણો વપરાતો હોય છે
હા અને અમુક વાર હિંગ પણ કેટલીક આમ વાનગીઓમાં નાખવામાં આવે છે હ
લીંબુનો રસ સ્વાદમાં તાજગી પણ લાવતો હોય છે
હા અને ગુડુ ન પાણી ઘણી વાનગીઓમાં ઉપયોગ થાય છે ને
હા મેં સાંભળ્યું છે એનું એના જોડે જોડે ખાટું મીઠું અને તીખું સ્વાદ એક સાથે પણ જોવા મળે છે
હા ગુજરાતમાં તો છે ને ફરસાણ ન પણ એક ખાસ મહત્વ છે
હ જેમ કે ઢોકળા ઘણા લોકોને ઓળખે છે
હા ખમણ પણ આમ ઘણું લોકપ્રિય છે ગુજરાતમાં તો
હા એના જોડે જોડે ખાંડવી જે છે પાત્રા છે એ પણ બહ બધી ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે અને એક બહ અ મહત્વની વાનગી છે
હા એવું જ તો આપડે હંડવો છે એ પણ પોષક ભોજન ગણાય નાના જોડે જોડે
અને જોડે જોડે થેપલા મુસાફરીમાં પણ ઉપયોગી હોય છે
હ પુરી અને શાક પણ ઘણા તહેવારોમાં બનાવવામાં આવે છે
હ ખીચડી અને કઢી એક સરસ ચડી છે
હ હા મને પણ ખુબ પસંદ હોય અને આ ભોજન છે ને હળવું અને સરસ પણ ગણાય સરસ લ પણ ગણાય પચાવવામાં
હા દહીં પણ રોજના ભોજનમાં લેવામાં આવે છે
હા અને મખન અને ઘીનોો પણ ઉપયોગ થાય છે
હમ દૂધ માંથી ઘણી વસ્તુ બનાવવામાં આવે છે
હમ પનીર પણ કેટલાક વિસ્તારોમાં વપરાય છે
હા મહારાષ્ટ્રનો ખોરાક પણ ઘણું વિભિધ જ છે
હા ત્યાં તો જુવારની ભાખરી ઘણી જાણીતી છે
હમ એના સાથે ભાખરી ખાવામાં આવે છે પીઠલા સાથે
હા મેં પણું સાંભળ્યું છે અને વરણ ભાત પણ સરળ ભોજન છે
મિસલ એક જાણીતી વાનગી છે ત્યાંની
હા મને હ મિસલ પણ પાઉ સાથે પણ ઘણી વાનગીઓ આમ પીરસવામાં આવે અચ્છા
અ સાબુદાનાની વાનગીઓ પણ ત્યાં ખાસ કરીને પ્રસિદ્ધ હોય છે
હ શિંગાડાના નામ પણ ઘણો ઉપયોગ થાય છે ત્યાં
આ નારિયેલ પણ કેટલાક વિસ્તારોમાં રોજ વપરાય છે
હમ અને ગોવા તરફ જુવ તો સી ફૂડ પણ ઘણું જોવા મળે એ તરફ આપણને
માછલીની વાનગીઓ ત્યાં ખાસ કરીને મહત્વ ધરાવે છે
હા નારિયેલ નું દૂધ પણ આમ ઘણી રસોઈમાં વપરાય ત્યાં તો
હા ચોખા પણ ત્યાં વધુ લેવામાં આવે છે
હ હમ મસાલાનોો પણ ઉપયોગ આમ અલગ રીતે થાય ત્યાં તો
હા અને રાજસ્થાનમાં પાણી ઓછું હોય એટલે ત્યાં સુખી વાનગીઓ વધુ બને છે
હમ જેમ કે બાજરી નામ રોટલી ઘણી પ્રસિદ્ધ છે ત્યાં અને દાળ રોટલી કલી નું પણ આમ મેળ સરસ ગણાય છે ત્યાં
ઉપયોગ થાય છે
હમ લાંબા સમય સુધી રહે તેવી વાનગીઓ પણ બનાવામાં આવે છે
પાપડ પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે
હમ અથાણું પણ ભોજન સાથે લેવામાં આવે ત્યાં અને ચટણી પણ આમ સ્વાદમાં વધારો કરે ત્યાં
લીલા મરચાંની ચટણી પણ ઘણી જાણીતી છે ત્યાં
હા અને જોડે જોડે મેં સાંભળ્યું છે લસણની ચટણી પણ ખાસ ગણાય છે ત્યાં તો
હા સાચી વાત છે તલના સિંગાણા પણ ઉપયોગ થાય છે
હા અને તિલ માંથી પણ આમ ઘણી વસ્તુ બનાવવામાં આવે છે ને
હા મૂગફલી પણ પોષક ગણાય છે
હા દાણા અને આમ સુકા મેવા કેટલીક મીઠાઈઓમાં પણ વપરાય છે
હા જેમ કે લાડુ ચીકી અને સુખી પણ ત્યાંની વસ્તુઓ જાણીતી છે
હા હ હ દરેક રાજ્યમાં અલગ મીઠાઈ જોવા મળે આપણને
હ તહેવારપરાણે પણ ભોજન બદલાતું જ હોય છે
હા ઋતુ પ્રમાણે પણ ખરાક માં ફરક હોય ને એવું
હ આપડે ઉનામાં હલવું ભોજન લેવામાં આવે છે અને એની જગ્યાએ શિયાળામાં ગરમ ભોજન વધુ બનવામાં આવે છે
હા ચોમાસામાં પણ એવું જ ને કે કેટલીક આમ ખાસ વાનગીઓ બને આમ ચોમાસામાં
હ અનાજ શાકભાજી અને કઠોળનો સંતુલિત ઉપયોગ મહત્વનો ગણાય છે
હા એ તો છે અને આપડે આમ જોઈએ ને પશ્ચિમ ભારત વિવિધ ભોજન વિશે તો દરેક રાજ્યના છે ને રસોઈ પોતાની રીતે અડગ અલગ ઓળખ ધરાવે એની
હા ખોરાકમાં સ્થાનિક અનાજનું ઘણું મહત્વ હોય છે
હા જે વસ્તુ સ્થાનિક રીતે ઉડે છે થાય એવું
હં તાજા શાકભાજીથી ભોજન વધુ સ્વાદિષ્ટ બની જાય છે
હા અને ઋતુ પ્રમાણે શાકભાજી પણ બદલાતા હોય છે
હા લીલા શાકોનો પણ રોજિંદા ભોજનમાં સમાવેશ થાય છે
હ પાલક મેથી અને આમ અ ચોલાઈ જેવા શાક વપરાય ને
હ હ કઠોળમાંથી ઘણી પ્રકારની વાનગીઓ તૈયાર થતી હોય છે
સ્પ્રાઉટસ પણ આમ પોષક ભોજન તરીકે ઓળખ છે ને એની.
હા. દાના ને પાલાવીને પણ અહ વાનગી બનાવા માં આવે છે.
હા તેમાં પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે.
હા ઘઉંનો લોટ ઘણા ભોજનમાં વપરાતો હોય છે.
બાજરીનો લોટ પણ જોડે-જોડે વપરાય ને જવાર નો પણ કેટલાક વિસ્તારોમાં મુખ્ય અનાજ ના જ છે.
હા એન જોડે-જોડે મેં સાંભળ્યું છ કે મકાઈનો ઉપયોગ પણ કેટલીક જગ્યાએ થ તો હોય છે.
હા ચોખાથી ઘણી વાનગીઓ તૈયાર થાય છે ને.
અહ ખીચડી સિવાય બીજા પણ ઘણા પ્રકાર હોય છે.
હા ભાત સાથ દાળ લેવાની પરંપરા પણ જોવા મળે છે ને.
હા કઢી સાથે ભાત પણ ઘણું જાણીતું ભોજન છે.
હમ્મ. રસોઈ બનાવવામાં તેલનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે એ સમયનું.
હા કેટલાક સ્થળે મુગફળીનું પણ તેલ વપરાય છે.
હા અને કેટલાક સ્થળે જોવો ને તલ નું તેલ પણ વપરાય કે કેટલાક સ્થળે આમ સર સવાનું અમ સરસવનું જે તેલ હોય ને એ પણ જોવા મળે જ છે.
હા ને જ્યાં બધું ખાવાનું હોય છે એમાં મસાલો છે, એને ખાસ કરીને એક સુગંધ ગંધ આપે છે.
હા જાણે આમ તજ નાખીએ, લવિંગ ઈલાઈ ચી એ બધું વપરાય, કે મરીને તજ એનો ઉપયોગ આમ કેટલીક વાનગીઓમાં થાય જ છે.
હા જે એ બધી વસ્તુઓ છે એ ખાવાના નો સ્વાદ અને સુગંધ બંને વધ ધારતું હોય છે.
હઅં અને સુખા મસાલા અને લીલા મસાલા બંને વપરાય જ
પણ સજાવટ માટે વપરાય છે.
હા અને લીંબુ ના ટુકડા છે ને સાથે ભોજન માં પીરસવામાં આવે.
હા કચુંબર પણ એની જોડે-જોડે આપવામાં આવે જ છે.
હા, કાકડી, ટામેટા થી કચુંબર તૈયાર થાય અને ગાજર પણ તેમાં ઉમેરવામાં આવ વે, અને દહી સાથે પણ ઘણી વાનગીઓ ખાવામાં આવે જોડે-જોડે.
હા જેમ કે રાયતું છે, એ પણ ભોજનનો એક ભાગ બની શકે છે.
હા છાસ સાથે જીરું પણ નાખવામાં આવે એવી રીતે.
હા ને એમાં કેટલીય વાર ફુદીનો પણ આપણે ઉમરવા ઉમેરવામાં આવે જ છે.
હા રસોઈ બનાવવાની રીત પણ રાજ્ય પ્રમાણે અલગ હોય છે ને.
હા કેટલી જ વાનગીઓ ઉકળીને બનાવવામાં આવે છે, કા તો કેટલી જ વાનગીઓ શીખ
હા એજ તો કેટલીક વઘારે કે સાથે બનાવવામાં આવે એવું એમ.
હા ધીમા તાપે રંધેલું ભોજન પણ ઘણું સ્વાદિષ્ટ હોય છે.
હા અને સમય આપીને બનાવેલી વાનગીઓ સ્વાદ જ અલગ હોય એવું છે.
હા. આપણે કેટલી જ વાનગીઓ સવારના નાસ્તામાં પણ અલગ રીતે લેવામાં આવે છે.
હા અને કેટલીક વાત વાનગીઓ રાત્રે ભોજનમાં લેવામાં આવે.
હા અને આજ આવી જ રીતે દિવસના અલગ-અલગ સમય પ્રમાણે એ ભોજન પણ બદલા તુજ હોય છે.
હા એતો છેજ. આમાં પર તો આપડે કેટલી વાત કરીએ ને એટલું ઓછું છે કે શું ખાવાનું, કેમનું ખોરાક લે બધા પર તો. પણ ચોક્કસ આપડે ફરીથી વાત કરીશું આના પર. મન તમારા જોડે વાત કરવામાં ખુબ આનંદ આયો.
મને ભી ખૂબ આનંદ આયો.
હા ચોક્કસ.